હા.
તો.
હા અવાજ આવેરો.
હું બરોબર છે.
આ કેમ છે.
બસ એકદમ શાંતિની મજા તમે કેમ.
બસ અમને ભીમ મા જાય છે.
શ
જમી લીધું
ના હવે,
અચ્છા શું બનાયવું છે જમવામાં
જમવાનું મેન્યુ જોઈતો ખબર પડે
અચ્છા સરસ બધા ઘરે કેમ છે?
એકદમ આનંદ મંગલ ત્યાં બધા
બસ અહીંયા ભી બધા મજામાં છે
હમ
તમારી કોલેજ પૂરી થઈ ગઈ
ઓ યેસ અરાઉન્ડ બે ખાન વર્ષથી અમારું કોલેજ પતી ગયું છે ને
અચ્છા તમે હવે જોબ કરો છો?
હ સેમસંગના નોટ જોબ નોટ બિઝનેસ ઈતો ફારમિંગ
અચ્છા તમે ખેતી કરો છો
યેસ યેસ
સારું કેવાય આ જમાના માંભી હમ ખેતી કરે છે બો રેરમાં જોવા મળે કે જેને ભણીને ખેતી કરી હોય
બધાને કંઈક ને કંઈક બનવું છે, તો ખેડૂત કોણ બનશે બધાનું પેટ કોણ ભરશે.
હા એબી છે, કેમ કે હવે તો બધા ખેડૂતપુત્ર ભી આમ ભણે છે ને એ લોકો ભી એમ ઈચ્છે છે, કે બારે સેટલ થવું છે. પાડી નથી કરવી
બધું એ ઉપર ચાલશે પણ જમવાનું તમારો એ ની બનાવી શકે
હા ઈ તો છે
એસ
હા સારું કેવાય કોઈકને તો ખેતી ભી કરવી પડશેને,
હમ ભણતર કરતા ગણતર વધારે જરૂરી છે.
હા એ તો છે હમણાં તો બધા ભલે ભણવાનું ભી ઇમ્પોર્ટન્ટ હોય
યેસ
એના જોડે આપને બીજું બી આવડવું જોઈએ ખાલી જે ભણે એને પછી બીજી નોલેજ ના હોય આમ જે ભણે ભણતર હોય ને ગણતર ભી હોય એને બધી નોલેજ હોય
હમ
હમ બીજી સ્કીલસ ના હોય જે ભણતું હોય એને ખાલી બુક્સ નું ખબર હોય બુક્સની નોલેજ હોય થિયોરિકલ નોલેજ પણ બીજી બહાર ના દુનિયાની નોલેજ એને પછી ના મળે એમાં
અત્યારે તમે શું સ્ટડી કરો છો?
હું તો બી બી આઈ એસ એમ કરું છું.
અચ્છા એમાં તમારે કઈ કોક્યુલર એક્ટિવિટી તમારી કોલેજ પ્રિફર કરે છે
એટલે બધી હોય બધી ટાઈપની એમ સ્પોર્ટસ છે કલ્ચરલ છે પછી એન સી સી, એન એસ એસ, અ એવા બધા છે અલગ અલગ આમ કલ્ચરલમાં તો બધું આવી જાય ડાન્સ અ મ્યુઝિક, ડ્રામા પછી ક્રિએટિવ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ને એવું બધું
શું તમારી કોલેજ ટ્રેડિશન ફોલો કરે છે?
સોરી
ટ્રેડિશન આપડું જે ઈન્ડિયન કલ્ચર ના ટ્રેડિશનસ છે. જે સમજી લો કે ગરબા છે
હા હા હા ક્લાસિકલ ડાન્સ છે
કલ્ચર પ્રોગ્રામ આવે આપડા
હા બધા આપડા બધા જેટલા હિન્દુ કે ગુજરાતી ના બધા ફેસ્ટિવલ્સ કોલેજ માં સેલિબ્રેટ થાય નવરાત્રી જન્માષ્ટમી, રક્ષાબંધન, કાઇટ ફેસ્ટિવલ પછી હોળી
અચ્છા
બધું સેલિબ્રેટ
તમારે તમારે દે કોલેજમા બુક્સ નું જ્ઞાન આપે છે કે બારે થી બી કોઈ જ્ઞાન આપે છે કે નહી કે શું છે?
હા એટલે બુક્સ નું ભી આપે ને બાર નું ભી આપે પ્રેક્ટિકલ ધ્યાન ભી આપે એવા સેશન્સને સેમિનાર્સ રાખે બહાર થી વ્યક્તિ આવે રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ આપે
તમે કેટલા અટેન કર્યા છે?
કમ્પલસરી કરવા જ પડે બધા અટેન્ડન્સ ના મળે
તમને તમે એના માટે શું શીખ્યા છો?
કે સપોઝ હવે કો કેવું સેશન આયું તો પછી જે સીખવાડે એ સીખી લય પછી એમે એવા ઓલું ભી રાખી કોલેજ વાળા ટુર્નામેન્ટ કે એવા કોમ્પિટશનસ રાખે કે જેમાં કે ખાલી ભણવાનું નહી કુકિંગ વિધાઉટ ફાયર વાળું કોમ્પિટિશન હોય તો એમાં જમવાનું બનાવાનું ફાયર વગર એવું રાખે કે પછી આર્ટિસ્ટિક કોમ્પિટશન હોય મહેંદી, નેઈલ આર્ટ, ને એવા બધા કોમ્પિટિશન પછી ડ્રામા જેવા કોમ્પિટિશન કે એડવર્ટાઈઝમેન્ટ કોઈ એડ નું હોય ઓન ધ સ્પોટ આપને એક એડ આપે કે આ એડ મેને એડવર્ટાઇઝ કરો પછી એનું આપડે ડ્રામા કરવાનું કે એવું બધું હોય એવા કોમ્પિટિશન હોય હલો.
હેલો
હા એવા કોમ્પિટિશન હોય
સરસ સારું છે.
હા હા તમારી કોલેજમાં કેવા કેવા કોમ્પિટિશન હતા
મારી કોલેજમાં વખતે હર થર્સ ડે ઓ એક્ટિવિટી હોતી અલગ અલગ બધી
એમાં શું હોય
અ આઈટી ટેટ એનીર્ટિવિટી શું કોલેજ જ નતો જતો એટલો બધો અને એ દિવસે સમજી લોના એવું એવું બી છે પણ સમજી લો ત્રસ્ટના એ લોકો દોઢ થી બે કલાક જ ભણાવતા અને મારી કોલેજ મારા રેસીડેન્સથી ફોર્ટિ ફાઈવ કિલોમીટર્સ હમ્મ ફોર્ટિ ફાયુ ટુ ફિફટી કિલોમીટર્સ દૂર હતી તો આમ તો ટાઈમ વેસ્ટ થાયને એટલે હું જતો જ નહી એ દિવસે
અચ્છા
એસ એના કરતા ઘણું મને અહીંયા બારે હું મારા વર્ક ફિલ્ડમાં જતો ત્યાં શીખવા મળતું મને હમ્મ
તમે શું શીખ્યા ફિલ્ડ માં
ફિલ્ડમાં સમજી લો અત્યારે મારા કને તો વીસ થી પચીસ એકર માં દાડમ છે બરાબર
હમ
દાડમ ની અંદર આજે બઉ બધું સાયન્સની ટેકનોલોજી આવી ગઈ છે હરેક કેમિકલ પેસ્ટિસાઈડ ફર્ટિલાઈઝર યુઝ થાય છે અને મારી લાઈન તો સાયન્સની હતી મારી કોમર્સ લીધી બિબિ એ રેગ્યુલર હતું મારું એના ટેકનિકલ્સ બધા સમજવા આજે બઉ અઘરું હતું મારા માટે બસ મેં એનમાં ધ્યાન દીધું કે કઈ રીતે કયું કેમિકલ કેનમાં સેટ થાય એ હિસાબે કયું ગલમાં કામ કરે એ બધું મે શીખ્યું
અચ્છા એટલે તમારા ફાધર તો હશે ને તમારી જોડે ગાઈડ કરવા માટે
ફાધર છે અને કન્સલ્ટન્ટ છે
પછા તમે કન્સલ્ટન્ટ રાખ્યા છે એમ દાડમ માટે
યેસ યેસ યેસ બિકોઝ કે દાડામાં એક કેવું પ્લાન્ટ છે કે જે વિદન મિનિમમ ડેસ એના હોર્મોન્સ ચેન્જ કરી શકે છે હમ દાડમ સમજી લો ને કે આપડું ન્યુ બોર્ન બેબી ને કેવી આપણે કેર કરવી પડે એવીને એવીશેષ સેમસ કેર અમને દાળમને કરવી પડે
અચ્છા એની શું પ્રોસેસ કેટલા વર્ષે થાય કે
સેન્સ સમજી લો ને તમે કે આજે તમે વાવ્યું
હમ
બરાબર એના બે વર્ષ રઈને એ તમારું આ ફ્રૂટ પ્રોડક્શન લઈએ કે એવા સ્ટેજમાં જતું રેય બે વરસ લાગે
એ બે વરસમાં તમે પછી દવાઓ છાંટો અને એની કેર કરો
હા એનું કેર કરી બટ મિનિમમ કેર હોય એટલું બધું નહી પણ અમે જે ફ્રૂટ પ્રોસેસમાં એને જવાદઈ ને ત દધથી સમજી લો કે એક ન્યૂબોર્ન બેબી ને આપણે કેર કરીને ઈ એ હિસાબેની કેર કરવી પડે
હ
અ સમજું લો કે જે તમે સ્પ્રે કર્યો ખપે ટેકનિકલ નો ખપે કેમિકલ નો કે ફર્ટિલાઈઝર નો કે ખે પેસ્ટિાઈડ નો સ્પ્રે કર્યો એક દી મૂકીને બીજી દી એ વળી બીજસ પર તૈયારજો કેમ કે આજે એટમોસફિયરમાં એટલા બધાએ આ જે માઇક્રો ઓર્ગેનીઝમ થઈ ગાય છેને કે જે ફ્લાવરિંગમાં ઇફેક્ટ કરી જાય છે.
અચ્છા એટલે આ તો કન્ટિન્યુ પ્રોસેસ રાખવી જ પડે એમને
યેસ યેસ યેસ અરાઉન્ડ થ્રી મંથ્સ
તો તમે જાતે જ સ્પ્રે કરો કે કોઈ વર્કર રાખ્યા છે કે ટ્રેક્ટર થી
વર્કર્સ કોઈ ની ટ્રેક્ટર થી જ કરયે છે પણ હું જાતે કરું છું કેમકે જે ફર્ટિલાઈઝર કે કેમિકલ અમે યુઝ કરીએ છીએ એ બહુ કોસ્ટલી હોય છે. હ તો લેબર ના ભરોસે ઈ બધું કરવું હમ મતલબ નુકસાન ભી થઈ શકે છે બહુ મોટો ઘાટો યેસ કેમિકલ એક થી બીજું પડી જાય તો એમાં બઉ બધુ નુકસાન થઈ જાય
તો તમારા હેલ્થ ને હાનિકારક ના હોય પછી
છે બટ પ્રિકોશન્સ છે માસ્ક પહેરવાનું કે જનરલી હું તો એટલું બધું યુઝ નથી કરતો પ્રિકોશન બટ છે એવું બધું
કેમ તમને તમારા હેલ્થ નું ટેન્શન નથી
હેલ્થ નું ટ્યુશન તો હવે જેટલા વર્ષ જીવવાનું છે એટલા વર્ષ જીવશું બાકી બીજું શું છે.
પણ તો બી થોડાક પ્રિકોશન્સ હોય ઘરે જઈને જતા ભેગું જ કોઈને વસ્તુ કોઈ વસ્તુ ટચ કર્યા પેલા નાહી લેવાનું
ના એમ તો બધા ઈ પ્રિકોશન તો હું બધા યુઝ કરું જ છું. હેન્ડ વોશ કરવું ઘરે આવીને એકદમ બટ માસ્ક પહેરવાથી થી એટલું બધું તો મારથી ન થતું કેમ કે મને માસ્ક પેરવું ફાવતું નથી એટલું બધું તમારા એરિયા નું થોડું ટેમ્પરેચ ટેમ્પ્રેચર બહુ હાઈ રહે છે અરાઉન્ડ ફોર્ટિ ફાઇવ ફોર્ટિ એટલું રે છે. એની અંદર માસ્ક પહેરી ને કેમ કે મારી દવાઈ ચાલે સમજી લો સાડા ચાર કલાક એમાં માસ્ક પહેરીન કરવું બહુ અઘરું પડી જાય છે.
તો બ્રેક લઈ લઈને સવારે વેહેલું કરવાનું કે પછા પછાળ ટાઈમ રાત ટાઈમે કરવાનો
ના એટલે એનું બી ટાઈમિંગ આવે છે સ્પ્રે કરવાનું અ હ તમે અર્લી મોર્નિંગમાં કરી શકો અને ટવેલ્વ ટુ થ્રી થર્ટી ટુ ફોર એ દરમિયાન તમે સ્પ્રે ના કરી શકો એનું કારણ છે કે ત્યારે ગરમી બહુ હોય ઓપરેશન પ્રશન ઝપાટે થઈ જાય સો ઈ દરમિયાન સ્પ્રે ના કરી શકી
અચ્છા રાતે કરવાનું
રાતે કરવાનું તો પછી રા તે જ બી અમારે ચાલુ જ છે કેમ કે જયારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર હોય તો ત્યારે હનીબી એટ્રેક્શન વધારે હોય હનીબી વગેરેનું પોલિનેશન ના થાય
હમ્મ.
તો અમુક કેમિકલ્સ એવા આવે છે કે જે આની બીને બહુ ઇફેક્ટ કરે તો એ અમને સ્પ્રે રાતે કરવા પડે. ઇન શોર્ટ અમે હની બીબી હાયર કરીએ છી રેન્ટ પર લઈ આવી છે.
એમ હની બી મળે રેન્ટ ઉપર
યસ યસ યસ જમ્મુ કાશ્મીરથી આવે છે ઈ લોકોન અહિ જમ્મુ કાશ્મીર થી લોકો આવે છે અહીં કને ઈ સીઝન પો છે ને પંદરસો રૂપિયા પેટી ના લે મહિના ના
હા હા સારું સારું લો સારું જાણકારી મળી.
યસ યસ થેન્ક યુ બિલકુલ નેક્સ્ટ
હા.